હલો
હલો બે નમસ્કાર નમસ્કાર
હમ કેમ છો મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છુ.
હમ, સારું છે. ઓ શું કરો છે?
કંઈ નથી દેખો મમ્મી પકોડા તલ્યા છે, આજ તોમાં કે
હા, તો જતે ખાવાનો ઘણોય આનંદ થઈ ગયો હતો.
હા, આ તો આનંદ આનંદ દેખલો.
સાચી વાત છે. પાણી પડ્યું છે, હા. જરૂર આવાના આવાના જત બનાવને ખીલાઈ દીજો છે.
માને તો નહી વણતા આવે છે, ઓન ખાવો તો ભલે આવજે.
ના, ના, વણ ને ખાવા તો મારે ગરપે વણ ને ખા લેવા છે.
નહીં, થા બી ખા જો મને ભી ખીલાા જો આજો. હે ના.
સાચી વાત છે. હા, હા.
હા, ગલત વાત કરું છે ને.
હમ, આપ તો ઘણી સાચી વાત કરો.
હમ. જો કેનું હું સાચી કેનો માન્યતાણા તો આવી છે.
સાચી વાત છે. તો પાણી ભરસો તમારા માટે.
હા, પાણી વરસે છે, એમાં કે ભાઈ.
હમ, જોરથી આયો કે ધીરે ધીરે આયો?
ઠીકઠાક આવ્યો છે.
ઠીક ઠાક રહેે છે, સારું છે. મારે તો જોરતી આવે છે પાણી.
જોરથી આવ્યો, વરવા દો વરવા.
હા ના, ના અમાં વસી કોની રોકરે છે, પણ મને રોકવુંને દેખલો રૂકે બી કોની છે.
હા, સાચી વાત છે.
હ, મોસમ મે તો પકોડા અને ખાવાનો આનંદ આવે છે.
હા, એલેસ દેગો મને ચરકા મીઠ હા, ને આલુ બઢણ બનાયા સવાના
હમ, હા ઓ છે.
હા આ બે રોષિયા ની તો જરત બી નની છે
હા. હા, સાચી વાત છે. આજ પકોડાને મીલ રહ્યા છે, તો રોટલાની કંઈ જરૂરત છે.
સાચી વાત.
હમ.
રોટલા જ રોજ ખાવા છે.
ના, ના, ખાવા કો ધ્યાન ભી રાખજો, બેસણના પકોડા, ભ દેખ લો ઘણે નુકાન. તમે ઘરે છે, તમે ખાવો?
ના, ના, જદા તો નહી ખાવા છે.
હમ, થોડો પેટો ભી ધ્યાન રાખને ખાવજો છે.
હા, સાચી વાત છે. પેટ નું ધ્યાન તો રાખવું જ પડશે.
યાં નની સ્વાદ રે મારે બછ ખાઈ જવ પછે પાછા ધકી બેે જાાવ છે
ના નથી નથી.
હમ સારું છે ઔવો સુણાવજો.
કઈ નથી હોર તો તમે સુનાવ
કંઈ નથી હું રોટલા બનાવી દે તું.
છા સાગો કઈ હોનારા
તો શાક અવાર ફડ્યાની શાક વણાય છે. કાંઈ બનાવે એ જ. રોજ રોજ શાક દેખલો, ઘણી સમસ્યા થઈ ગઈ, એક શાક ને તો
સાચી વાત છે. રોજ બનાવવાનું છે, તો ઠીક, એ મોંઘી ભી ઘણી આવે છે.
સાચી વાત છે. સાગરો નામ લેન તો દેખલો માતો ચડ જ આવે છે.
હમ‌.
હ ઓલા નો તો એક ફિક્સ છે.
સાચી વાત હે રોટલા નો ધ્યાન હા ગેવ ના રોટલા ઓનાના છે. સા સા સાગ કઈ વણવા છે રોજ રોજ.
ઓ કઈ હ માકે તો ગરમે દેખ લો ઘણ એ સાગ કરે છે ઘર વાળાલા સ
હમ કઈ ને ભણાવો તો મને યા પસંદ ની છે મને યા પસંદ ની છે.
હાચી વાત છે. આતલ ઓ શુણો જો તબિત પાણી ઠીક છે.
હા.
તબિયત પાણી ઠીક છે.
હા રેડી છે રેડી સારું
હમ સારું છે નાના વેડી રેને થાય છે
હા હી
પકોડા અને સાગ ઓવર કઈ વના રહ્યા છે.
કાય્યું ના ઓડ તો મિંચાતલ્ એન
હમ ઔર માલપુવા કોની બનાયા છે.
હા માલપુઆ આજ ની બનાય છે.
હમ સારું છે.
સબ સાથે હો દ તો પછી ખાવાનું છે.
હા આ વાત ભી સાચી છે થાકો
હમ
તો એક જ સાગે બના લેવ તો ખાવા ખવા આનંદ કોણી આવે છે. થોડો થોડો ખાણો પડે છે હ સારું છે.
ઓ તમારી દિગ્રી કયા ગઈ.
ઓહ દીકરી વાઈ દાદી ને સાગે નીચે ગઈ છે.
સારું છે.
હમ
થોડા બુટ્ટા લાયા છે કાલ તો આજ પા પકાય છે અને કુકર માય ને
તો ભુટૃઆ લઈને મને બડે પપ્પા ને દેવા ગઈ છે.
હા ઠીક છે.
તમે આવ ભુટ્ટા ખાલો છે.
ઓ મા ભી લેના બુટ્ટા પડ્યા છે.
હમ તો પકાઈ કોઈ ની છે.
હમ્મ.
તો પકઓો ની ભુટ્ટા ને
મા મા તો દેખો ના કોયલા ર ર એ પ્ર કા ન ખાદા છે.
અચ્છા હા ના કોયલા નુ તો ટેસ્ટ તે ગણું આવે છે પણ કઈ હે આ વારિશ નો મોસમ થઈ ગયો હતો અને થોડા ઘણા છાંટા બી આવી રહ્યા છે. તો એમ ડીમ સોછ કૂકર માં એ ને પકાડું હમ.
બારિશમાં તો ચૂલો જલેય નહી છે.
સાચી વાત છે જો. હવા આવે છે ને. હમ્મ બરિશ ના મોસમમાં તો આગ ભી દેલો બુઢ થઈ જાય.
સાચી વાત છે.
હા બુડાાપવા ઘોડા વ્યક્તિ માં એને જોર ન કોની રહે્યો છે એ તર આગે થઈ જાય.
હમ્મ.
ઓર ગરમી માં આવીઈ ને તો જવાનું હોય થઇ જાય. ના શરદીમાં આવીયને બચો થઇ જાય.
હા બાાલક.
ના સાચી વાત છે ક એ ગરમી મા ને તો જવાની એ લોકો જલ્દી ઉલ જવા.
સાચી વાત છે.
હમ્મ હ. ઓ સુણો.
કઈ નથી આવરત બસ બેટા છે.
હ તમે એ પકોોડા જીમરી છે દ કે્યા.
હમ્મ આવાજ આ રહી ગઈ આપને ભી.
હમ્મ આર ઈ ને તમે બોલ્યા ને એ બોલ્યા છે. કઈ મૂમે જબડીઓ આવ છે તે.
હમ્મ. હમ્મ પકોડા જીમ જ છે મા. તાાઈ એકવાર ગરમ ગરમ તો બડ્યા લાગે છે પછી ઠંડા વે જાવ
હા ના ના ના ઠંડા વયા કે તો ગમે કોને બિલકુલ હ.
હા એ જ તો.
હમ્મ.
મે સોચ્યો હા ચલો વા પકકોડાો ખા લ બહાર ભી ગાલા છે.
હમ્મ તો તમે કોની બનાવો તમે બનાવો ના પકોોડા.
મેં તો કોન બનાવ.
હમ્મ. હા કઈ નની ખા કામ તો કરજો છે.
હમ્મ આમાં કામ બરાબર છે.
હમ્મ સાચી વાત.
ચલોો ઠીક છે. કાઈ નથી ઓતો બસ મજામાં છે. પાણી પડ્યું છે બંધ થયો.
ના ના ધીરે ધીરે પડી રહ્યો છે બન તો કોની થયો.
મા કે તો બંધ વે ગયો.
ના ના હલકી હલકી બીમાર પડહી હતી.
ચાલો સારું છે.
હમ ઓ સુણવ છું
કઈ નથી ઓર તો બસ બડિયા છે દેખો. આજ તો કામ કામ નો બી જલ્દી નિપટ ગયાં છે.
તમારે મોટા બેન ટાસ્ક થઈ ગયો કોની
હા.
તમારે મોટા બેન નો ટાસ્ક પૂર્ણ થઈ ગયો કઈ.
નથી નથી થયો.
નથી.
હમ્મ.
હમ્મ હા કેટલીક કોલ બાકી છે.
બાકી છે અમે તો છે કોલ થઈયા બાર તો
અચ્છા કોલ ભાઈ ગ તે
હમ
સારું છે ઓ સુનાઓ જો
કાંય નથી.
ઓ તમારે તમારે કેટલી કોળ થ‌ઈ ગઈ.
મારે તો ન‌ઉ થઈ તીન કોલ થઈ બાર.
હા યે બાત કર્યા એ કે સાગે ચાર થ‌ઈ ગઈ હોતી. કેટલી થઇ ગઈ સારું છે કોઈ ન કાલ જલ્દી ઉઠ છે ઘર કો કામ જલ્દી નિપટા દેતો પછી બાત કરી લીજો છે.
હા ઠીક છે‌.
મેવાના દન બી આવી ગયા છે ઘણો ટાઈમ થઈ ગયો.
કઈ એ
હમ.
કાઈ કાઈ સમય છે.
સમય તો આલ. ફિક્સ કોની થયો તો ધય દેખલો ઘણ દંન વૈ ગયા છે ને.
કેટલા ધન થયા.
કેટલા દન તો દેખ્યો ને. એ ગયાં હતાં ના દસ દસ દિન તો થઈ ગયા હોગા.
નથી.
તો. ના ના.
ના ના આપણે તો ટાસ્ક લેટ મળ્યો છે પર. ઈતના જલ્દી મિલ ગયો છે ને અમે તો દસ દિન થઈ ગયા હોગા.
ચાલો ઠીક છે વા કરંગા જલ્દી જલ્દી.
સાર છે. ઓ સબ વઘિયા
ઠીક છે વા.
ઠીક છે હા જરૂર.